જય શ્રી કૃષ્ણ. કેમ છો?
મજામાં. તમે કેમ છો?
બહસ મજામાં. બાબુ કેવું છે તમારું?
મારો દીકરો મજામાં હવે કાલે જે મૂક્યું હતું આજે બે ફકરા લખવાના હતા. ફકરા બે લખે છે તો હજી તો એક વિષય નું થાશે.
બરાબર
હાજી તો બધા વિષય નું બાકી છે ખબર નહ ક્યારે કરશું. સ્ટેમ્પ નું વધારે કામ છે હવે આ તો વિજ્ઞાન નું થયું બધા વિષય નું બાકી છે. તમે બધા મજામાં?
હો મજામાં આજે ફરી મેં મોટી મમ્મી ના નંબર પર જોયું પણ આવ્યું નતું હજુ કઈક.
હા, બડી મમી ને મોટા મમી ને.
મોટા મમી નું આવ્યું નતું કઈક હજુ અમે લોકો જોયું આજે મે ફરીથી જોયું પણ. કઈક આયું નથી હજુ.
હ અને રિફ્રેશ વચ્ચે વચ્ચે કરવાનું તમારે પણ આ એક એક ફોન પતે ને અ આવે કે તમે કરો કે તમને કોઈ નો આવે તો ફ્રેશ કરવાનું અને તમે ને મમ્મી એ વાત કરી?
હા મેને મમ્મી આજે દસેક મિનિટ જેવું વાત કરી સવારે એમને ભી હવે હમણાં નવરા પડસે એટલે હવે ચાલુ કરીશું પાછું.
હા બે બે ત્રણ કરી લ્યો. અને એકાદ કોઈક વિષય એવું નક્કી કરી લેશોને તો વધારે મજા આવશે. જે હું ત્યાંના અમારા વિસ્તાર ના બેન જોડે વાત કરતી હતી. તો બધી હોટેલ રેસ્ટોરન્ટ કે બે ત્રણ ગુજરાતી ખુલ્યા છે. ત્યાં જેઠાલાલ પણ ખુલ્યું છે જેઠાલાલ કઈ એવું નામ છે. તો કાકા પણ કેતા ત જાસુ એટલે બે ત્રણ મહિના થી જાહેરાત બહુ આવે છે.
બરાબર, વાત તમારી બેન મોટા બેહેનને પણ કર્યું પણ હવે આજે કોલ થયું ના એમનું બી. સવારે હું ઉગતી હતી અને એમને ફોન કર્યો. તો એમનું સેટ નહી થયું અને અમના ઉઠી તો પછી એમના સાસુ માં આવી ગ્યા તા તો પછી ના કર્યું એમને કોલ એમને કીધું થોડી વાર રહીને પછી. કરીશ તમને રાત્રે.
હમ બરાબર.
એવી રીતના વાત થઈ બાકી બીજું બધું? એ બસ હવે એક તો હમણાં ઈ થોડી વાર બજાર ગયા હતા ને ભાઈ રમે છે રમવા ગયો છે એના તો હ ભાઈ ભંધ ના ઘરે.
હમ મારી બેનપણીને ત્યાં ને નવા ત્યાં રેસ્ટોરન્ટ ખુલ્યું છે ને. ત્યાં જયા આવ્યા હતા એ તો હું આવીને પેલા જ કેતા હતા વખાણ કરતા હતા સરસ છે. અને કાકા પણ કેતા હતા આપડે જ્યાં સુ ત્યાં હમણાં બે ત્રણ નવા ખુલ્યા છે ગુજરાતી.
અચ્છા એવુ છે બરાબર બરાબર.
એટલે ઈ અમારા વિસ્તાર ના બેન જોડે પછી ઈ વાત થઈ એક એક કો એમણે કર્યો એક મેં કર્યો. પછી હમણાં સાંજે મામા રાઉન્ડ મારવા લઈ જાય તો ત્યાં ગયા. ક્યાર ના ગ્યાતા તો આજે તો.
હા મેં એજ જોયું મે તમને ક્યાર નો મેસેજ કર્યો છે કઈક રિપ્લાય આવ્યું નથી.
હમ તો નીલગાય, મોરલા, ઢેલ કેનાલ બાજુ જાયે ને.
અચ્છા એવુ બરાબર બરાબર
સોસાયટી થી પછી થોડુંક દૂર જાવું પડે. દસ મિનિટ આરામથી ગાડીમાં. તો મામા ઢીંગલી ને લે અ જઈને લે તો મજા આવે એમ હું બે દિવસ થી ના જાઉં કે તમે જાઉ મને તો આજ હોય કે હ પ બતાવી લઉ તો પછી જય કે ના તમે આવો તમે આવો
ના પણ હવે ચાલે આવે શું શુક્ર, શનિ, રવિ એટલે હવે શનિ રવિ રજાઓ ચાલુ થઈ ગાય ને બધાની કાલે જ મારી ફ્રેન્ડ એક આઈ બારથી શનિ રવિ છે ને એટલે અહી વેકેશન થોડું રજાઓ જેવું જ છે હમણાં ત્યાં બી
કોનું કે છે?
હમણા આઈસ.
બાજુ વાળી બેનપણી.
હા.
હા મોટી.
ના નાની નાની.
નાની તો હજી હમણાં જ ગઈ ને?
હા એ હમણાં જ ગઈ પણ હવે હમણાં થોડું વેકેશન જેવું છે ને એટલે શનિ રવિ રજા છે એટલે પોરે જ આઇ ગ્યા
કરવા શું ગઈ છે? એકચુલી કયો કોર્સ કરે છે?
એ તો એવી વતી હતી કે હું બીએસસી કરવા ગઈ છું. બેચલર ઓફ સાયન્સ છે હા.
હા એમ કે છે અને અમે લોકો પરિણામ જાહેર નથી કર્યું બરાબર ને, ન તો તો મૂકે ને તમે જેમ કીધું કે સ્ટેટસમાં.
હા એ સ્ટેટસ રાખશું પણ હવે કઈક રાખ્યુ નથી એના મમ્મી તો અમને ખબર નથી એનું શું આયુ છે પરિણામ.
તો આમાં જે અસફળ થયા હોય તો એ લોકોની છે પંદર તારીખે કઈ ધ્યાન છે તમને બાર સાયન્સની.
એમની. પરીક્ષાઓ તો પતી ગઈ છે હવે થોડાક દિવસોમાં બસ રિઝલ્ટ આવશે દસમા નુ તો જાહેર થઈ ગયું છે હવે બારમા નુ મને ખ્યાલ નથી
ના ના હજી તો અમારા જો બાજુ વાળો છે ને લગ્ન માં આવ્યો તો
અચ્છા હા હા
એ લોકો હવે મારી તો વાત નથી થ અહીં આવી તો એ લોકો તો પંદર તારીખે એની પરીક્ષા છે કેમિસ્ટ્રીની એ સુ કેવાય રસાયણ શાસ્ત્ર
બોર્ડ બોર્ડ બદલાતું હશે ને તો બધાનું અગ અલગ હશે ગુજરાત બોર્ડ ન તો આ આવી ગયું
હા ઓ તો સેન્ટ્રલ બોર્ડ નુ કઉં હા પરિણામ આવી ગયું આ તો હું પાછી કઉછું કે જે અસફળ થયા હોય ને પાછી ભર્યું હોય
એ વાત બરાબર તમારી હા એવું સમજી ગઈ પણ હવે દસમા વાળાનું તો થઇ ગયું છે એવી પરિણામ આઈ ગયું છે બારમા વાળા ની પરીક્ષાઓ થઈ ગઈ હા પાછી ભરી એ ગુજરાત બોર્ડ નું થઈ ગયું છે
ઓકે
હ અને હવે
તો લોકો તો હ મને લાગે છે કે અ જો બે ત્રણ દિવસ એટલે પછી બે ત્રણ દિવસ આગળ સલામતી પૂર્વક રાખવા પડે બિલકુલ ચૌદ તારીખે તો એ લોકો કો મુસાફરી ના કરે તો પોહોંચી જશે લોકો કાલે તો દસ છે ને અગિયાર બરે પોહોચવા જોઈએ તો કાકાએ કીધું મારી પણ વાત નથી મેધું મારી પણ વાત નથી કારણ કે હું અહંયા છું એટલે વાત નથી ત્યાં હોય તો પછી લેવા જવા પડે કે અમારે એમને લેવા જવા પડે કે ઈ અમને લેવા આવે એવું થઇ જાય એરપોર્ટ
અચ્છા એવું હોય છે બરાબર
ઉતરવાનું હોય કે જમવાનું બનાવ્યું કે હવે છેલ્લી તો હું જ નીકળી આપ આપડે બિલ્ડિંગ માંથી તો બધા નીકળી ગયા હતા છેલ્લે હું જ બાજુ વાળા બે ભાઈઓનું કાકાનું બધા ન જમવાનું મારી ઘરે પાંચ અમે આપણે ત્રણ ને બીજા ત્રણ પાંચ છ જણાનું જમવાનું હતું રોજ ડ્યુટી પણ હવે હું છેલ્લી નીકળી એટલે આ બધા રહ્યા એકલા એકલા
હા એ તો વધારે આવે એટલા એટલે ઉ છે જોઈએ હવે શું થાય છે લગભગ તો સેન્ટ્રલ બોર્ડ વાળાનું તો મને ખ્યાલ નથી બાકી ગુજરાત બોર્ડ વાળાનું તો થઈ ગયું છે પરીક્ષાઓ તો થઈ ગઈ છે પરિણામ અજુ ધુંજાણ નથી થયું કઈ
હા હા કેન્દ્રીય વિદ્યાલય નું ખબર નથી હજી
હા એ મને સેન્ટ્રલ નું નથી ખ્યાલ થોડું કેમ કે અમારે ત્યા સેન્ટ્રલ સ્કૂલો એટલી બધી નથી ને હમણાં બેજ નવી બની છે આ વર્ષે જ સેન્ટર બોર્ડ ની શાળાઓ નથી બેજ બની છે અત્યારે નવી એ પ્રાઇવેટ છે અને ગવર્મેન્ટ તો ક્યારની ચાલે છે પણ ત્યાં બાજુ આપણને કેટેગરી વાઈઝ સીટો કેવી રીતના છે એ ખ્યાલ નથી.
હા
બધાનું અલગ અલગ છે ત્યાંનું આખું સ્ટ્રક્ચર આખું કામ જ અલગ છે એવું છે
હમ્મ
એટલે ખ્યાલ નથી આપણને આટલું બધું
હ પછી મા દીકરી એ કઈ રીતે વાત કરી હશું ના આવ્યું શું
કે શે ની વાત કરો છો તમે
તમે મા દીકરી એ અલગ અલગ મકાન માંથી અલગ અલગ ઘરેથી વાત કરી
હા અલગ અલગ જ વાત કરીને અમે લોકો અવે તો
એટલે હું ઈજ કેતીતી હસવું ના આયુ મમ્મી તો કે આવડી શું
ના ના એવું તું કશું ખાસ હતું ને મારે શું હું બન્યું સાંભળવા વાળા ને એટલે બોલવામાં શું બોલવાનું થોડું ટોપિકમાં આવું થતું કે કયા વિષય પર વાત કરીએ એવું
કેમ બને સાંભળવાળ મમ્મી પણ ના બોલે
મમ્મી પણ વધારે એટલું ક્યાં બોલે છે બન્ને સાંભળવા વાળા એટલે આવું જ થાય એટલે દસ મિનિટમાં તો કોલ કપાઈ જાય એવું છે. દસેક મિનિટ દસ મિનિટ થાય એટલે પૂરું થાય એવું બીજું કઈ નહી. જોઈએ હવે રાત્રે ચાલશે બે કોલ પતાવી લઈએ ને પાછું હવે બેન કેતી હતી હવે આજે કરશે કે એ કેવું છે કાલે તો એ બહાર ગયા ત એમનું કઈક હતું બેન ના ત્યાં કોઈ નું લગ્ન નક્કી કર્યું ને એટલે ત્યાં અમારામાં રાખે છે ને પેલું હોટલ પર ઢોલ ને એવું તો ત્યાં ગ્યાતા એ લોકો.
હમ્મ.
ફેમિલી આખુ એટલે
કાલે ઘરેથી ફોન આવ્યો વહું નો તેમાં લખેલું હતું એના પપ્પા નું નામ વિનોદ કુમાર ને ઈ એટલે મેં તો પેલું નામ જ વાંચ્યું પછી હલો કર્યો હા કોનું કામ છે તો મોટા પપ્પા એ કીધું કે તમારું કામ છે. તો મેં તો કટ કર નાખ્યું તમારું કામ તો બોલવું જોઈએ ને મારું નામ મારું નામ કે અહીં મામા નું નામ કે આમનું કામ છે કે આમની હારે વાત કરું
બરાબર
પછી મેં કટ કર્યો પછી જયે જય કે કોણ છે મેં કીધું ખબર નઈ તો મારા દીકરાય પછી પાછી બીજી રિંગ વાગી તો કટ કર્યું. પાછી ત્રીજી રિંગ વાગી એટલે મેં કીધું જય હિન્દી માં વાત કરી લે કે કોનું કામ છે. જો આપડા કોઈ ન નામ ના લે તો કઈ દે રોંગ નંબર તો પછી મોટા પપ્પા તો કે પપ્ પ્પા પપ્પા તો મને એમ કે કે અમારા પપ્પા ત્યાંના વિસ્તાર માંથી આ કયા નંબર ફોન કરે છે તો કે વ વહુ નો નંબર છે એવ નથ પણ વહુ નંબર મેં તમને ઓલા દિસે નોતોું કધું કે કાકાએ ડાયરેક્ટ વોટ્સઅપ સેવ કર્યો હતો. જે આપડે એમને પરિવારમાં હા પરિવાર માં એડ કર્યા એટલે પછી આ ટ્રુ કલર માં તો આ આખું વિનોદ કુમાર રામદેવ એટલે મેં કીધું તો વિચાર કોઈ છે સેંધી છે પણ મે મારું શું કામ એમ અજાણ્યા એના જોડે તો ના વાત કરું. તો મોટા મમ્મી કે લાગે જ ગભરાઈ ગયા મેં કીધું ગભરાય તો નહી. પણ અજાણ્યા સાથે કઈ લપ તો ના જ કરવાની હોય ને ફાલતુ. તું એમ એટલે એવું થયું. મને લાગે હા તમે ત્યાં હતા કે નહી હતા નામ હતા રાત્રે રાત્રે તો ના સાડા આઠ પછી પછી પા વાત કરી કેમ છો મજામાં તો કે કાલે પછી આપડી વાતચીત ચાલુ થઈ જશે મે તો હા મળી જશે. હા તો અ. હું પાછું કઉ સર ને કે પ્લીઝ આ સાાઈન કરી દો.
હા એ બરાબર છે તમારી વાત તમારી ઉપર વાત થાય એટલે બરાબર કઈ દેવાય.
ગ્રુપમાં એ એડ કરી શકીએ પણ જરૂર નથી એમણે કીધું તું તમે તો મારા પરિવાર ના જ બધા છે. હમ્મ.
અચ્છા એવું છે મે નાના ને મોકલ્યું તો ખરા. અચ્છા એવું.
બીજું ગુજરાતી ગ્રુપ છે ને હવે હું તમને કરું બેટા.
હા હા ભલે ભલે.